હા શું તમે.
કઈ નહી મજામાં તમે કેમ છો.
હાં તો એ હું હું શું છું, કે જા આપણે છે, ને. હમણાં ગરમી બહ વધી તો વૃક્ષો તો વાવો વૃક્ષો ને તો આપણે ત્યાં વધારે ઠંડી રહે એમ તો વૃક્ષો વધારે વાવાઈએ જેમ બને તેમ વધારે કે જેનાથી આપણને ઠંડક મળી રહી તમને શું લાગે છે, વૃક્ષો વાવાથી આપણે ફાયદો થાય.
હા મિત્ર તમારી વાત તદ્દન સાચી છે, કે વૃક્ષો વાવાથી આપને ઘણું જ મહત્વ ન મને મોટું ફાયદો થાય છે, જેના કારણે આપણે ખુબ જ સારા બાબતે અને ખૂબ જ મોટા પાયે આપણને ફાયદો ની વાત આપણને, થતી હોય છે, તમે તમે કહ્યું તે પ્રમાણે વૃક્ષો તો આપણે વાવા જ જોઈએ કારણ કે આપણે જ નહી પરંતુ સરકાર પણ પાંચમી જૂન ના દિવસે પર્યાવરણ વિશ્વ પર્યાવરણ દિવસ છે, દિવસ તરીકે ઉજવામાં છે, જ્યાં શાળા કોલેજો જેમાં ખુબ જ વૃક્ષો વાવીને એક એક વિદ્યાર્થી અને એક એક વ્યક્તિઓને અ એ વૃક્ષો વાવા માટે પ્રોત્સાહન કરવામાં આવે છે મારે મારે મારે માનવું છે, ત્યાં સુધી જો આપણાો જન્મ દિવસ આવે કે પછી આપણે કઈ પણ તહેવાર આવે આપણા મમ્મી પપ્પાને વર્ષગા આવે તો મારે એવું માનવું છે, ત્યાં સુધી તો એક વૃક્ષ તો આવવાજ જોઈએ જેના કારણે લાંબા સમય સુધી આપણ લાંબા સમય પછી આપણને એનો ફાયદો થાય જો આપણને કેરી વા જો આપણે આંબાઓ આવીએ તો આપણને લાંબા સમય પછી આપણને કેરી મળે જેના કારણે આપણે એ કેરી ખાઈ શકીએ અને જે ઝાડ તો છે જ પરંતુ એનો ફળ પણ આપણે ખાઈ શકીએ જો આપણે વધારે આવે છે, તો આપણે સ્વચ વા આજના જમાનામાં પ્રદુષણ ઘણું અને તાપમાન વધી રહ્યું છે, તેમ તમે કીધું ગરમીના વાતાવરણમાં જો આપણે આપણા આજુબાજુ વૃક્ષ હોય તો આપણા વૃક્ષના નીચે જઈને બેસીએ છીએ એ ખરેખર વૃક્ષ વૃક્ષ આપણને એના બદલામાં ઓક્સિજન આપે છે, અને પોતે કાર્બન ડાયોક્સઇડ લઈને આપણને ઓક્સિજન આપે છે, પરંતુ આજના લોકો એવા છે, કે વૃક્ષો વાવાના બદલે. વૃક્ષો કાપી રહ્યા છે, જેના કારણે ઘણું નુકસાન થયું છે, પણ મિત્ર મને એવું લાગે છે, ત્યાં સુધી કે આપણે વૃક્ષો વાવા જોઈએ એ ખૂબ મહત્વની વસ્તુ છે, તમારે કીધું તે પ્રમાણે વૃક્ષો ચોક્કસ વાવા જ જોઈએ. વૃક્ષની જતન જતન તો કરવું જ જોઈએ જેના કારણે આપણે વૃક્ષ પાણી ચોમાસા સમય દરમિયાન દર વખતની જેમ પાણી ઘણું લેટ અને પાણી ઘણું લેટ અને મોડે થી વર્ષ જેનું મેન કારણ કે વૃક્ષો કાપીને એની જગ્યા પર બિલ્ડંગ બનાવે પરંતુ આપણે વધારે વૃક્ષો લવીશું તો વૃક્ષો એ પાણીને ખેચી લાવવાનું મદદ કરે છે, જેના કારણે ખેતી ઉદ્યોગ માટે ખુબ જ જરૂર છે, એમાં મિત્ર તારે શું કેવું છે.
હા મિત્ર તમારી વાત પણ એકદમ સાચી છે, કે જો ઝાડવા કાપવા લાગે તો ધીમે ધીમે પ્રકૃતિ ન નાશ થાય અને, વરસાદ પણ નહીં આવે અને આજે તો તમે કીધું તેમ કે મોટા ભાગે ઘણા જંગલો હોય છે જેમાંથી કેટલાક જંગલનો ભાગ ધીમે ધીમે સાફ થઈ રહ્યા છે, એટલે કે લોકો પોતાના થોડાક એટલે કે અમુક સ્વાર્થ માટે તે બધા જાળવાઓને કાપે છે, અને તેમાંથી પછી જુદી જુદી વસ્તુઓ મેળવે છે. ફર્નિચર મેળવીને તેઓ તેની જરૂરિયાતો સંતોષે છે પરંતુ એ ભૂલી રહ્યો છે, કે જો તેના પાસે વૃક્ષો વધારે થશે એટલે કે આ ધરતી પર વધારે વૃક્ષો હશે તો જ તેમને. યોગ્ય પ્રમાણમાં ચોખ્ખી હવા અને પાણી આ બધું મળી રહેશે પરંતુ માણસ તે પોતાની લાલચના કારણે આજે પ્રકૃતિને ગુણો નાશ કરી રહ્યો છે, અને આજે તો જોઈએ તો પણ વરસાદ વરસાદ મોટે ભાગે વૃક્ષ ના લીધે આવતા હોય છે, કેમ કે વૃક્ષો એ જ વરસાદને ખેંચવાનું એક મોટું કારણ હોય છે, જો વૃક્ષો વધારે જ્યાં હોય ને તેમ વધારે તે મોટા જંગલો હોય ત્યાં ઘણો વરસાદ વરસે છે જયારે શહેરોમાં વરસાદ ઓછો વરસતો હોય છતાં પણ ત્યાં ઘણું બધું પાણી ભરાઈ રહે કેમકે ત્યાં સમતલેખ હોય જ્યારે વૃક્ષો વધારે હોય તો ત્યાં એવું કે જંગલોમાં પહાડ વાળું હોય જેના લીધે પાણી પણ એકદમ સરળતાથી ઉતરી જતું હોય અને આજે તો હું કે કે લોકો છે, ને કોઈ પણ લોકોને આટલું એું આટલું બધું ઉપયોગી છે. તેને આજે લોકો કાપવા માટે એમ કે ઘણા વધારે પ્રેરિત જવા થ છે, કેમ કે માણસ જ્યાં સુધી જ્યાંથી તેનું જીવન શરૂઆત થાય છે, ને ત્યાં સુધી ત્યાંથી વૃક્ષની જરૂરિયાત ઉત્પન્ન થતી હોય છે, એટલે કે જરૂરિયાત હોય છે. જ્યાથી તે મૃત્યુ પામે ત્યાં સુધી વૃક્ષના કારણે જ તેનું સાથે જ હોય છ, કેમ કે વૃક્ષ જ આપણને રહેવા માટે લાકડા આપે અને જો તે ખાવા માટે ખોરાક એટલે ફળો બધા આપે છે, આજે તો માણસ તે વૃક્ષના ઉપકાર જ ભૂલી રહ્યો છે, તમે શું કહો છો કે આપને આ વૃક્ષ બચાવવા માટે પગલા લેવા જોઈએ.
હા મિત્ર તમે કહ્યું તે પ્રમાણે માણસ જ્યાંથી જન્મે છે, ત્યાંથી મરણ સુધી પોતાને અ વૃક્ષનું ઘણું જ મહત્વ હશે કેમ કે કોઈ કવિએ કોઈ કવિએ કે કોઈ કવિ એ લખ્યું છે કે પોતાની પંક્તિમાંથી જીતે હ લકડી મરતે હ લકડી એક તમાસા લકડી કા જો વ્યક્તિ જ્યારથી જન્મ છે, ત્યારથી રસોડામાં. હોય કે પછી અનેક જગ્યાએ હોળિકા ન દહન કરવાનું હોય ત્યાં પણ લાકડાની જરૂર પડે અને જો એ જે મૃત્યુ પામેલા લાકડા હોય એનો યોગ્ય ઉપયોગ કરે તો વધારે સારો પરંતુ જે જારે માણસ મૃત્યુ પામે છે. ત્યારે પણ એ જ લાકડાનો ઉપયોગ થાય છે, પણ મિત્રો તારે જે તમે કહ્યું તે પ્રમાણે જો આપણે વૃક્ષ નો બચાવ માટે પગલા એ લેવા જોઈએ કે જો વૃક્ષ જારે નાન નાનું હોય છે ત્યારે એને કોઈ પણ ઢોર કે પછી કોઈ અન્ય પ્રાણીઓ આવીને એ વૃક્ષ વૃક્ષને અ ખાઈ જતું હોય છે. ખાતા પછી એને ઉખેડી નાખતું હોય છે, બળદ હોય તો એ વૃક્ષને ઉખેડી નાખવાનો પ્રયત્ન કરે છે, ત્યારે આપણે એ વૃક્ષને બચાવવા માટે એ વૃક્ષની ચારે બાજુથી આપણે એને જાળી લગાવવી જોઈએ જો શહેર વિસ્તારોમાં જો ભટકતા પશુઓ હોય તો એ પશુઓને રોકવાને માટે આપણે તારની જાળી લગાવવી જોઈએ જેના કારણે એ એક વૃક્ષ અ સો નું જીવન બનાવે બચાવી શકે જો એક જ વૃક્ષ જો મોટું થાય તો સો વ્યક્તિઓને એનું ઓક્સિજન પૂરો પાડી શકે પરંતુ આપણે જીવનમાં જોઈએ છે, તો વૃક્ષનું ઘણું જ મહત્વ છે આપણે જો વૃક્ષનું આપણે જતન ના કરીએ તો આપણે એક મરેલા વ્યક્તિ તરીકે ગણાય કારણ કે જે ઓક્સિજન આપણને વૃક્ષ જ પૂરું પાડે છે, આપણે એનું જતન નહી કરીએ તો પછી કમત ચાલે તો આપણે એનું જતન કરવું ખુબ જ જરૂરી છે, જો વૃક્ષ ના હોય તો માણસનું જીવન જીવન જીવવાનું ખુબ જ મુશ્કેલ છે તારે શું કેવું. છેબબતે
હ કેમ કે માણસ બી એવું જ હોય છે, કેમકે માણસ જો જોઈ ને તો તે ઘણો સ્વાર્થી બની ગયો છે, આજના આધુનિક સમયમાં તો ખુબ જ કેમકે માણસ એને આ જે પોતાની ખાલી. ની આમ થોડીક જરૂરિયાત સંતોષવા માટે પણ ઘણું એવું એટલે કે પર્યાવરણને નુકસાન ઘણું કરતો હોય છે, તેમાં વૃક્ષ જ નહીં પણ પર્યાવરણની ઘણી બધી એટલે કે પાણી જમીન હવા તેમાં પણ ઘણા બધા કરે, છે જ્યારે અમુક ઉદ્યોગપતિઓ કે જે પોતાનું ફેક્ટરીઓ બનાવવા માટે કે પછી મોટી મોટી બિલ્ડિંગો બાંધવા માટે જે જંગલોનો ઘણો એટલે ભાગ કાપી નાખતા હોય છે, ઘણા વૃક્ષો કપી નાખતા હોય જેના લીધે ત્યાં વસતા પશુ પક્ષીઓ કે ઘણા જંગલી પ્રાણીઓને પણ ઘણું નુકસાન થતું હોય છે, એટલે કે તેમનું જો આપણે કેવું હોય કે આપણું કોઈ ઘર બગાડતું હોય એટલે કે ઘરનો નાશ કરતા હોય તો આપણે પણ તેના પર ખૂબ એટલે ગુસ્સો આવતો હોય કે તે પછી આપણે કઈ એવું કરતા હોય કે જેનાથી તે લોકોને એટલે કે ગુસ્સાની ભાવના વધી જાય એમ જેના કારણે તે પછી જંગલના પશુઓ કે પ્રાણીઓ પણ આપણા શહેરમાં કે ગામડામાં આવીને હમલો કરતા હોય છે, કેમ કે તેના ઘરમાં આપણે કબજો કરેલો હોય તો તે પણ પછી આપણા ઘરમાં આવે જેના લીધે આપણને તો મારું તો એવું માનવું છે કે આપણે છે, ને જ્યાં બને ત્યાં સુધી જંગલો એટલે કે વધારે કપાયને તે માટે આપણે સરકારને યોગ્ય અમુક એવી યોજના. લાવવી જોઈએ કે જેનાથી જંગલના જીવો અને તેમજ વૃક્ષોનું જેમ બને તેમ જતન વધારે થાય અને તમે કીધું તેમ જન્મ દિવસ કે કોઈ વર્ષગાંઠ પર કોઈ આખું એટલે કે કોઈ વધુ વૃક્ષો આવવું જોઈએ તો આજે તો આપણે એવું જ કરી શકીએ છેએ પરંતુ તમારો કઈ વધારે વિચાર હોય તો તમે જણાવી શકો છો. તો
હા મિત્રો આપણે એના એ બાબતે તો આપણે ધ્યાન તો રાખવું જ જોઈએ આપણે વૃક્ષનું જતન તો કરવું જ જોઈએ કેમ કે મને મને હું તને એકું જ સલાહ આપવા માંગુ છું કે આપણે હું પણ વૃક્ષનું જતન પણ વૃક્ષનું જતન કરશું એવું આશા રાખું છું, અને તમારો આટલો ગિમતી સમય મને આપ્યો એના માટે હું તારો આભાર માનું છું.